હલો. હા. આ ઋતુઓ, તમને કઈ ઋતુ સૌથી વધારે ગમે?
અ મને ક સાચું કઉ ને, ઋતુ પ્રત્યે કોઈ મને અ અ સારુ કે ખરાબ નથી. પ હું એક ગરમી સહન કરી ના શકું એટલે ઘણ વખત ઉનાળામાં તો જો કે આપડણેે લોં ને તાપ-તડકાથી તો હેરાન થતા જ હોઈએ. પણ હા પણ ઉ ક્યારેક ક્યારેક ચોમાસામાં પણ કેવાય ને, કે વરસાદ ની ગરમી આવતી હોય. તો એ પણ મને સ. સહન ન થય. બાકી વરસાદની સિઝન, શિયાળાની સિઝન જો ઠંડી વાતાવરણ હોય, તો મને બઉ મજા આવે.
અચ્છા. અત્યારે અહિયાં અમારે બી ઝરમર ઝરમર વરસાદ ચાલુ જ છે, કલાક થી. પણ વર્ષા ઋતુ ની હું તમને એક વાત કઉ ને. તો જે ઝાડપાન આ ગ્રીનરી એ જે આમ જાણે પુશ થઈને મોનની જેમ ડાન્સ કરતા ઓય ને વર્ષાઋતુ માં. એવું આપણને લાગે કે જાણે, ઉનાળાના આકરા ગરમીમાં તપી. ને ઈ લોકો પણ જાણે એક ઠંડક ની રાહ જોઈ રહ્યા ઓય ને, એવું આપણને મહેસૂસ થાય. આપડે જો રોડ ઉપર અત્યારે સબોઝ ની કળે આટો મારવા તોય, ચારે બાજુ ગ્રીનરી ગ્રીનરી આપને એમ થાય. કે આટલા જ. ઉનાળા માં તપ્યા પછી જે આ ઠંડકનો અહેસાસ થાય સે, આપને તો થાય જ સે. પણ આજુ આ આપડ ઝાડપાન, વનસ્પતિ બધા જણે ખુશી થી ઝૂમી ઉઠતા હોય ને વર્ષા ઋતુમાં એવું લાગે છે.
હા સાચી વાત કીધી. અ કાને આપડે જોઈએ ને તો જયારે ઉનાળામાં બધું પાનખર બધું વયુ ગ્યું હોય ત્યારે બધું જંગલ પણ સૂકું થઈ ગ્યું હોયને કહેવાય ને કે ધરતી પર એક પીળી ચાદર ઓઢી લીધી હોય. પછી જયારે પેલો વરસાદ પડે ને ધીમે ધીમે વર્ષાઋતુ ચાલુ થાય ને પછી જે ધરતી લીલી ચાદર ઓઠે તો એ નજ જારો અ ઘણો જ નરનમ્ય હોય છે અને અત્યારે તો હું સોશિયલ મીડિયામાં ઘણી પોસ્ટ અને વિડીયોઝ પણ જોઉં છું કે લોકો ખુબ જ આનંદ માણે છે આ વર્ષાઋતુઓનો. જેમ કે સાપુતારા જાય છે, જુનાગઢ જાય છે, પછી જંગલમાં જાય છે. કે ગીરના જંગલમાં જાય છે તો અત્યારે કેવાય ને કે વાતાવરણ બહુ જ સાનુ કુલ છે અને પ્રકૃતિ નો આનંદ માણો એ ખુબ જ મજા આવતી હોય છે લોકોને.
અને ખેડૂતો પણ જે આવા ભર ઉનાળામાં એ લોકો ના ખેતી માટે જે વર્ષ ર્ષા ઋતુની કાગ ડોળે રાહ જોતાતા કે ક્યારે વરસાદ આવશે. એ હવે જાળે એમની ઈચ્છા પૂરી થઈ હોય અને એમને મબલક પાક માટે જે જરૂરી વાતાવરણ જોઈએ તે આપણને વર્ષાઋતુ જ પૂરું પાડે છે. જો વરસાદ અતિ વરસાદ થઈ જાય તોય બધું એ લોકોનું ખેતરનું કે પાક બધો તણાઈ જાય અને જો દુકાળ પડે તો પાક બધો સુકાઈ જાય એટલે વર્ષા ઋતુ ઉપર એ લોકો એ ડિપેન્ડન્ટ છે. એટલે એમના માટે ખેડૂતો માટે તોઆ જાણે આશીર્વાદરૂપ છે, ભગવાનનું. કે એમના બધા પાક આવી રીતે જોઓ લિમિટમાં વરસાદ પડે તો ખરેખર એમને એની બહુ તાતી જ જરૂર છે.
અ સાચી વાત કીધી અ અમને નાનપણથી જ શીખવામાં આવતા કે ભય તિ ભલો નથી એટલે કેજો કદાચ વરસાદ અતિપણ આવી જાય તો પણ એ કહેવાય નેકે કુદરત નું એક આપડે કેને રૌદ્ર સ્વરૂપ આપણે ઘણી વખત જોતા હોય છે.
હા.
કે પૂર આવતા હોય છે, પછી ઘણા ઘર અથવા તો ઝોપડાઓ તણાય જત તા હોય છે, તો ઘણા વ્યક્તિઓને અને વ્યવસાયને નુકસાન તો થત- તુ જ હોય છે. પણ અ મને એવું લાગે છે, કેજો અ અત્યાર તો કેવું છે, કે કે ટેકનોલોજી આગળ વધી ગઈ છે, તો અત્યારે આજે જ મારે મેસેજ પણ આવેલો છે. કે તમારા જિલ્લામાં અત્યારે વરસાદની આગાહી છે, ભારે વર સાદની તો તમે તમારે રીતે અ સાવચેત રેજો તોજો સાવચેતીના પગ ગલાં ભાગરૂપે જો આપણે યોગ્ય પગલાં લઈએ, તો ઘણું ખરું નુકસાન આપણે ટાળી શક કીએ છીએ.
સાચવાય અતિ અતિભારે વરસાદ આવે તો આખા નાખા જંગલો ખ ખેંચાઈ જાય છે, ઘણા ઘણા જો પડા, ગરીબો ના ઝૂપડા બધું એમાં તણાઈ જાય છે. તો મને તેમ લાગે છે, ગવર્મેન્ટમાં ગવર્મેન્ટ અને વરસાદના પાણીને સંગ્રહ કરવા માટે કોઈ પ્લાન બનાવવો જોઈએ. તોજે આપણે પાણીની તંગી ઉનાળામાં વર્તાય છે જોએ બધું પ્રાણી એ લોકો સંગ્રહ કરે તો એનો ઘણો બધી રીતે એ લોકો ઉપયોગ કરી શકે છે. પણ અત્યારે શું થઈ ગયું છે, કે આપણે બધા સિટીમાં બ્લોક્સ નાખી દીધા છે. ઊંચી ઊંચી ઇમારતો એટલે જે વરસાદનું પાણી જમીનમાં શોષવું જોઈએ, એ સોસવાનું કામ થતું નથી અને એ બધું પાણી વેસ જાય છે, તોજો ગવર્મેન્ટ એના માટે કઈ કરે, પાણી બધું પાણી એમાં સંગ્રહ કરવા એ પાણી આપણને, એ ફૂડ સિઝન ઘણા ઉપયોગી થાય એમ છે,
અ ખુબ સાચી વાત કીધી અને આ એક કહેવાય ને કે ગંભીર બાબત છે, ઘણી વખત આપણે જોઈએ કે, અત્યારે બોરવેલ સિસ્ટમ બહુ વધી ગઈ છે, એટલે આપણે તળમાં જે પાણી રહેલું છે, બોરવેલ દ્વારા આપડે ખેંચી લઈએ છીએ. તો જો આમને આમ ચાલતું રહેશે તો ભવિષ્યના સમયમાં જો આવું, કોઈ દુષ્કાળ કદાચ પડે, તો ત્યારે આપણી પાસે અ કેહેવાય નેકે તળના પાણી નહી રહે. ત્યારે કદાચ સિંચાઈ કરવું પણ બહુ મુશ્કેલ થઈ જશે, અને હા ગવર્મેન્ટે આવી નવી નવી સ્કીમ અને યોગ્ય ડેમને એવું તો બાંધવું જોઈએ પણ મને એવું લાગે છે, કે એક જવાબદાર નાગરિક તરીકે જો દરેક નાગરિક સમજે
હા,
ભાઈ આપણે પાણી વેળફવો ન જોઈએ,
જોઈએ અત્યારે તમે જોવો- - તો આ ઘરે ઘર આ સિસ્ટમ આવી ગઈ છે એક- - સપોઝ એક ડોલ તમે આરોનું પાણી કરો એમાં તમે ત્રણથી ચાર ડોલ વેસ્ટ- - પાણી જવા દોં છો. એટલે એ બધું પાણી નું વેસ્ટેજ જ છે. આ તો થઈ ચાલ વર્ષાઋતુની વાત- - તમને ઉનાળો નથી ગમતો પણ ઉનાળાની તમે સાંજ- - તમે એક સાંજ નો અલગ - - એનું જે સ્વરૂપ જોવો અને પ્લસ ઉનાળાના- - ગોડા આઈસ્ક્રીમ- - ઠંડા સરરબત પીણા એની જે મજા છે ને એ તો કઈક ઓર જ છે. આખા દિવસની ગરમી આપણે લાગી હોય ને સાંજે જે થોડોક પવન નીકળે- - અને બધા વેકેશનમાં મામા ના ઘરે બરફ- - ખાવા આઈસ્ક્રીમ ખાવા એ નીકળે- - એ તો ઉનાળાની મજા જ કઈક વર્શે એવું મને લાગે છે.
સાચી વાત- - ખુબ સાચી વાત કીધી તમે આ બધી વાત કરીને તો મને પણ મારું બાળ પણ યાદ- - યાદ આવી ગયું. કારણ કે અમે પણ ઉનાળામાં ગોલાને ખાવા જતા છ કે હજુ જાય જ- - છે પણ ત્યારે મામા ના ઘરે વે વેકેશન પણ આવેલું હોય મોટું વેકેશન હોય ત્યારે એટલે મામા ના ઘરે જઈએ- - હરવા ફરવા જઈએ અને- - જો ખાસ કરીને વાત કરી ને તો ઉનાળામાં એક તો સાંજ નુ જેમ તમે એમ કીધું કે સાંજે- - ટાઢો પવન આવતો એટલે આખા દિવસની જે ગરમી હોય ને એ ઉતરી જાય.
હા.
પણ એના અલાવા પણ એક કેહેવાય ને કે જે- - અ ઉનાળા માં કેરી ખાવાની જે મજા છે ને- -
હમ્મ સાચી વાત છે કેરીની સિઝન ની- - તો દરેક વ્યક્તિ આખું વરસ રાહ જોવે છે કે- - ક્યારે ઉનાળો આવશે ને આપણને ફળો ન રાજા કેરી- - ની ખાવા મળશે એટલે ઉનાળાનું જે- - ગરમીમાં પણને ઉનાળો નથી ગમતો પ્લસ- - આ બધાને કારણે ઉનાળો પણ આપણે એટલી જ આતુર થતી રાહ જોઈએ છે કે ક્યારે ઉનાળો આવે ને- - આપણે ગોળા ખાઈએ આઈસ્ક્રીમ ખાઈએ- - આપણને મેંગો નો રસ મેંગો ખાવા મળે વકે- - મળે ફરવા જવા મળે. એટલે કે છે ને કે દરેક વસ્તુની બે બાજુ હોય છે સારી બાજુ અને ખરાબ બાજુ- - એ ઉનાળામાં પણ એવું છે ગરમી થી આપડણે તાસી ગયા હોઈએ- - પણ જે સાંજે આપણને મજા આવે તો ઉનાળા ની કઈક અલગ જ મજા હોય છે.
અ ખુબ સાચી વાત કીધી ઉનાળામાં જોકે અત્યારે મનેય- - અનુભવ થાય છે કે આજથી પાંચેક વર્ષ પેલા જયારે ઉનાળો આવતો- - ત્યારે શોર્ટ પીરિયડ ન રહેતું અને અ્યારે એટલી બધી ગરમી નહોતી પડતી પણ અત્યારે- - પ્રદૂષણ છે ગ્લોબલ વોર્મિંગ છે એના લીધે જે તાપ- - તાનમાં જે વધારો આવ્યો છે એ ખરેખર ચિંતાજનક છે.
અને પ્લસ હવે ઘરે- - હવે પ્લસ ઘરે ઘરે એસી થઈ ગયા છે મેઈન એનું કારામ ગરમી વધવાનું કારણ એ- - છે કારણ કે જે બહાર ન કમ્પ્રેસર હોય ને એ ગરમ હવા બહાર ફેંકવાનું જ છે.
હમ હમ.
એટલે ગરમી એનું એક ગરમીનુંું કારણ વધવાનું એક- - એસી પણ છે અને પ્લસ હવે તમે જુઓ બધે નવા નવા બિલ્ડિંગ બને તો એના માટે ઝાડના ઝાડ તો એ લોકો કાપી જ નાખે ઝાડ કસે રેવાજ નથી દેતા ભાઈ તમે ઝાડજ નહીં રેવા દો. તો પછી. પવન તો ક્યાંથી તમને મળવાનું છે જે ગા જે ઝાડ ઓક્સિજન તમને ખેંચી લે ને કાર્બન ડાયોક્સાઇડ આપે એ વસ્તુ તો થવાની જ નથી ને
હા સાચી વાત છે કારણ કે મેં પણ ન્યૂઝમાં જોયેલું છે કે અત્યારે લીલા જંગલો કપાઈ જાય છે અને કોંક્રિટ ના જંગલો આપડે કેય કે ઘર ને બિલ્ડિંગ કોન્ક્રીટના જંગલો ઉભા થાય છે. એના લીધે જે શહેરમાં તાપમાન અત્યારે કે ગામડા અથવા તો જંગલ ના એ સરખામણી ઘણું આપણને વધારે ડિગ્રી માં જોવા મળે
તમે મને પૂછ્યું તમારી ફેવરેટ ઋતુ તો શિયાળો શિયાળામાં તમે જો તો ને એની મજા જ કઈક ઓર છે એ તમે સવારે જે તાજગી લાગે શિયાળામાં તમને નવું નવું જે ખાવા મળે તમારા શરીર માટે આખા વર્ષ તો તમે સ્ટોર કરી શકો છો એમ કેહેવાય છે કે શિયાળામાં જે તમે ખાવો ને એ આખું વર્ષ તમને સપોર્ટ કરે છે તમે સુકા મેવા ખાવો. લોકો ગરમ ગરમ બધા વસાણા બનાઈને ખાય છે બદામ પાક ખાય છે અળદિયા ખાય શિયાળામાં એ જે શિયાળામાં તમારું સ્વાસ્થ્ય બને ને એ આખું વર્ષ તમને સપોર્ટ કરે છે. પ્લસ ગરમી ના હોય એટલે તમને એક્સરસાાઈઝ કરવાની એમે કંટાળો ના આવે તમે થાકી ના જાવ તે શિયાળા ની તો વાત જ કઈક ઓર છે.
અ સાચી વાત કીધી અ મારા દાદી માં પણ મને એમ કે કેતા શિયાળામાં તમે જે ખાવ ને એનું લોહી બને અને એજ ઘણ કરે એટલે અડદિયા અને એ બધું તો પાક્કા પાયે બનાવવાનુંજ હોય જેવો શિયાળો આવે એટલે માવો લઈ લેવાનો ગાય ના દૂધ નો અને એમાંથી અડદિયા બનાવીને ખાવાના અને ડ્રાય ફ્રૂટસ ને એવું બધું ખાવાનું
એમાં એવું ઉતરાણ આવે અને તલ ની જે ચીકી ખાવાની હોય એને તો ભૂલાય જ કેમ તલની ચીકી ને શિયાળામાં ઉત્તરાયણમાં તો તલની ચીકીની જે મજા છે ધાબે જઈને ખાવાની
હા
એ તો આખા શિયાળા માં એનીતો મજાજ કઈ ઓર છે અમે તો મારી ફેવરિટ તલ ચિ ની સિંગ ની ચીકી તલ ની ચીકી. તે શિયાળામાં તો તમે જે બી ખાવ ને એનું તમને ફાયદાજ છે. કાકે એ રીતે તમારી સિસ્ટમ જ આખી એવી રીતે શરીરમાં દરેક ઋતુ ના ફાયદા ગેરફાયદા છે કોઈકને ઉનાળો ગમે કોઈકને શિયાળો ગમે. કોઈક ને ચોમાસું ગમે પણ દરેક ને તમે બે રીતે જોઓ ને તો દરેક ઋતુની કઈક અલગ જ મજા છે તમને એને માણતા આવડ તે હોવી જોઈએ એમ હું માનું છું.
હા અને અ અમી એ છે ને કે દરેક ઋતુનુ મહત્વ પણ છે. જો ઉનાળો યોગ્ય ન હોય તો પછી આપડે શિયાળામાં અ. ચોમાસામાં વરસાદ ન પડે એટલે બધું એકબીજા સાથે સં સંકળાયેલુ છે આ એક પ્રકૃતિ નો નિયમ છે. એ છે જે આપણે પાલન કરવું જોઈએ.
સાચે તમારી જોડે વાત કરવાની ઘણી મજા આવી દરેક ઋતુમાં આપણે જઈને જાણે આઈ ગયા હોય એને ફીલ કર્યુ હોય એવું ફીલ થાય છે.
મને પણ ખુબ તમારી સાથે વાત કરીને મજા આવી. ફરીથી મળીશું એક નવા ટોપિક સાથે.
સાચી વાત છે આ ખ બાબર